હલોો હા અવાજ આયો મારો બરાબર
હા આવે છે
હમ
શું કરો છો
કાઈ ની આ બેસી રહેલી છે તમે શું કરો
કઈ નઈ રૂમમાં બેઠો છું
હા
કેવું ચાલી રહ્યું છે ભણ ણવાનું
ભણવાનો આજે તો એક પણ લેકચર નહી લેવાયો એટલે શનિવારે હવે આવતા શનિવારે આવતા શનિવારે વિચાર છે કે કઈ પ્રવૃતિ કરાવ આવતા શનિવારે વિચાર છે પ્રવૃતિ કરાવું કઈ રમત ની
અચ્છા અમે પણ વિદ્યાર્થીઓને ભણાવવી તો નહી પરંતુ હું અને બીજા એક ભાઈ અમે જે હમણાં પોગ્રામ આવશે કલા મહાકુંભનો એનો જે પણ વિદ્યાર્થીઓને સિલેક કરવાના હોય એનું સિલેક્શન કરવા માટે જીગ ગયા હતા
હ તો સિલેક્શન થયું બધાનું
હ સિલેક્શન કર્યું બધા પાસે એક એક ગીત ત ગવડાવ્યું અને ત્યારબાદ જેનો અવાજ સારો લાગ્યો તે ને અમે સિલેક લીધા છે ગાવામાં કેટલાક ને લોકગીત માં લીધા છે કેટલાક ને સમૂહ ગીત માં લીધા છે ત્યારબાદ તેમની પાસે એક સમૂહમાં ગીત ગવડાવ્યું અને તેઓ સા સમૂહમાં એવું અમને લાગ
હા તો સાથે વાજેન્દ્રમાં હું કોઈ સાથે છે
હા વાજિંત્રમાં તો છે એક ભઈ તેઓ બગાડી લેશે ને સાથે થોડું હું પણ એમાં મદદ કરીશ મારે કોઈક વાજિંત્ર વગાડવાનું આવે તો
હા તો તો સારું કેવાય આજે વિચાર અ હતો છઠા
તે જ આજે વિચાર હા આજે વિચાર હતો કે છઠ્ઠા ધોરણ કે સાતમાં ધોરણે હું કોઈ પણ એક ધોરણમાં જઈને મગજ ને એમ મગજ શક્તિ વધે તેવી કોઈ પ્રવૃતિ મગ માઇન્ડ ગેમ અ રમત રમાડું પણ સમય ને મળ્યો કારણ કે એ શિક્ષકો બીજા શિક્ષકો હતા એટલે પછી
હા એ લોકો માના એક શિક્ષક અમારી સાથે જ હતા પણ લગભગ બાકીના શિક્ષકો કદાચ ક્લાસરૂમમાં હતા
તે અમે જોવા ગયા પણ છઠ્ઠા ને સાતમામાં તો માત્ર થોડી છોકરીઓ પાંચ છ જે હતી પછી છઠ્ઠામાં શિક્ષક ભણાવતા હતા અને આઠમાં માં તો સવિતા ટીચર હતા એટલે પછી રવા દીધું.
સાતમાની જે થોડી છોકરીઓ છે એ જ હશે. સાતમા ધોરણમાંથી જે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ ગાવામાં અમારી સાથે હતા એટલા માટે
હા એટલે જ
સાતમા ધોરણના છોકરાઓ વિદ્યાર્થીઓ સારું ગાઈ શકે છે એવા છે.
એવું તો તો સારું કેવાય. હમ.
બાકીના ધોરણના વિદ્યાર્થીઓ થોડું ગાવામાં નબળા છે પરંતુ સાતમા ધોરણના દરેક વિદ્યાર્થીઓ સારું એવું ગાઈ લે છે.
તો તો લે આપણે જયારે લેક્ચર લેવા જઈશું ત્યારે જો પ્રેક્ટિસ કરાવવાનો હોય તો પછી જે શિક્ષક લેશે તેને પ્રોબ્લેમ એટલે મુશ્કેલી થોડી થશે કારણ કે મોટેા ભાગના વિદ્યાર્થીઓ ગાવામાં જ હશે.
હા મોટે ભાગના વિદ્યાર્થીઓ ગામોમાં જશે અને એજ વિદ્યાર્થીઓ જે છે એ સારું વાંચી પણ શકે છે ને લખી પણ શકે છે. બાકીના વિદ્યાર્થીઓ થોડા નબળા છે એટલે એ લોકો ઉપર થોડું વધારે ધ્યાન આપવું પડશે.
એવું હ હ મારે તો સાતમા ધોરણમાં નથી ભણવવાનું એટલે સાતમા ધોરણ કેમાં છોકરા છોકરીઓ કેવા છે તો ખબર નથી મને તો
ના પણ હું સા મા ધોરણમાં બંને વિષયો ભણાવું છું એટલે મને થોડો અનુભવ છે એટલા માટે જે સારું ગાઈ શકે તે તે સારી રીતે વાંચી કે લખી પણ શકે છે. એટલા માટે જે આ પ્રવૃત્તિમાં જે ભાઈ મારી સાથે છે બધાને સિલેક્શન કરવામાં એ ભાઈને મેં જે ચોખ્ખું કીધું છે કે મારો એ પીરિયડ હોય ત્યારે તમારે કોઈને પણ બોલાવવા નહી.
હા એ તો સાચી વાત કારણ કે પ પછી પ્રેક્ટિસમાં એક કલાક જેવું જોઈએ તો પછી તો એક કલાકમાં તમારું કેટલું બધું બગડ જવાનું.
મારું પણ બગડે ને વિદ્યાર્થીઓ હું ચલાવું એ વિદ્યાર્થીઓ ન પણ બગડે ને.
હ
એમને પણ નુકસાન જાય છે બાકી પરીક્ષામાં.
કારણ કે વિદ્યાર્થીઓમાં અ આજે ગેલા અમે તો આખો ક્લાસ ખાલી જ હતો. થોડી છોકરીઓ હતી. તો પછી તો મોટે ભાગના વિદ્યાર્થીઓ ઘણા બધા. પ્રેક્ટિસ માં એટલે તો પછી તો ઘણું નુકસાન કેવાય.
એટલા માટે જ અ ના પાડી છે અને સાતમા ધોરણના દરેક છોકરાઓ પ્રેક્ટિસમાં હતા બધા જ છોકરાઓ. બધા છોકરાઓ સાતમા ધોરણ ના જે છે એ સારું ગાય લે છે. છોકરીઓમાં અમુક ક નથી પણ બધા છોકરાઓ એવા છે એ સાતમા ધોરણ ના જ છે જે બરાબર ગાઈ શકે.
હા. હમ્મ આ વખતે જોયું કે છોકરાઓ વધારે ગાય તેવા છે. હમ્મ દર વખતે એવું જોવા મળ્યું કે જયારે શાળામાં ભણતા કે આપણા કોલેજમાં છોકરીઓ વધારે સારું ગાતી હોય પણ ને ઘણી છોકરી એવું ગાતી હોય છોકરાઓના કરતા પણ સ્કૂલમાં આપણે સ્કૂલમાં સારું છે કે છોકરાઓ વધારે ગાય છે.
છોકરાઓ સારું એવું ગાઈ લે છે અમે જે રીતે ગવડાવીએ એ પ્રમાણે તરત જ અમારું સાંભળીને એ લોકો ગાય છે.
હમ્મ તો તો સારું કેવાય એટલે જો વધારે સારી રીતે પ્રેક્ટિસ અને મહેનત કરશે તો તો આગળ સ્પર્ધામાં જઈ શકે.
હા છોકરાઓ એવા છે જિલ્લા કે રાજ્ય કક્ષાએ પણ જઈ શકે એવા છે. એક છોકરો તો એટલું સરસ ગાય છે કે અને લોકગીત માં રાખે તો સારું એવું ગાઈ શકે છે અવાજ પણ એનો એવો છે.
તો તો સારું કે ભાઈ એ આગળ વધી શકે સંગીત ના ક્ષેત્રમાં.
હા સંગીત ના ક્ષેત્રમાં એ આગળ વધી શકે એવો છે. એને ફક્ત અ અ સંગીતની ભાષામાં ગયા હતા રિયાઝ કરવાની જરૂર છે.
હા તો તો વાંધો નહી આવે તો તો કારણ કે સર પણ સારા ગાય છે એટલે
હ
હા સર પણ સારું ગાઈ લે છે.
હા એમ એટલે માર્ગદર્શક સારા મળ્યા એ છોકરા ને.
હા એ છોકરા નો લગભગ અમે સાંભળ્યું
હમ્મ.
ખાલી એણે ગાવાની શરૂઆત જ કરી એટલે અમને લાગ્યું કે આ છોક છોકરો સારું એવું ગાઈ શકે.
તો તો સારું કેવાય એટલે એક કેવા જોઈ તો હ. આપડે ભાવિ કવિ પણ કહી શકીએ ભવિષ્યના અત્યારે આપણે ઘડતર કરવું પડે છોકરાનું એટલે સારી રીતે આગળ વધી શકે.
હા ભી ગાયક કલાકારો થઈ શકે એવો છે.
હમ્મ હા. એમ તો વાંધો નહી આવે કેમ કે આજે ટાઈમ ટેબલ છે સમયપત્રક છે તે બની ગયું. એટલે હવે તો આપડે બધા એ લેક્ચર અ અ ફાળવી જ દીધા છે તે પ્રમાણે સોમવારથી આપડે જયેશવર એટલે વાંધો નહી આવી શકે તમને પણ.
તો સારું કારણ કે મારા જે બધા લેક્ચરો પીરિયડ આવે છે હું સાતમા ધોરણ નું જ વધારે લઉં છું અને સાતમા ધોરણ વાળા જ વિદ્યાર્થીઓ બધા ગાવામાં છે.
હમ એમ તો સમય પત્રકમાં છઠ્ઠા ધોરણમાં પણ તમારું છે એટલે એવું લાગે તો પછી આપડે સાતમાનું જો અ પ્રેક્ટિસ નો સમય હોય તો આપડણે છઠ્ઠા ધોરણમાં તમારું બદલી કાઢસું.
વાંધો નહી કોઈક ગુજરાતી વિષય કે સંસ્કૃત વિષય આપણી પાસે વધારે છે તો તેઓ મારી સાથે એડજસ્ટ કરવા એટલે કે બદલવા તૈયાર હોય તો વાંધો નહી.
હા પણ એટલે અ સરનો જે. સમય હોય પ્રેક્ટિસનો તે જ ત્યારે જ સો ને આપણે લેક્ચર આપવાનો એટલે સરના જ સમયમાં સર પ્રેક્ટિસ માટે લઈ જાય સાતમા વાળા ને. હમ.
બરાબર છે.
એટલે આવી જાય એમ બધા ના લેક ટાઈમ પર થઈ જાય સમય એમ.
હા એ સારું પડે વધારે.
કારણ કે પછી મારો તો સાતવામાં નથી પણ જેનો સાતમામાં આવશે તે ભણાવવાના અને જેટલા છોકરાઓ નથી તેમને લોસ જશે એટલે કે નુકસાન જશે. તો પછી તેના કરતા આપડે એવું કરીએ કે જે સર આપ સંગીત શીખવે તેજ સરને લેક્ચર આપી દેવાનો.
હા તેમને એક કલાક નો કેવો લેક્ચર આપીને તેઓ તે સમયે લઈ જઈને કરાવી શકે.
હા એમ. એટલે કેવું કે જેનો લેક્ચર હોય તે પોતાનું ભણાવી શકે અને ત્યારે કોઈને કોઈ નુકસાન ના જાય એમ.
હા મારી તો જરૂર પડવાની નથી જયારે વગાડવામાં ઢોલક પર સેટ કરવાનું આવશે ત્યારે મારી જરૂર પડશે એ લોકોને.
હા તો તો વાંધો નહી કારણ કે ત્યારે પછી અ આપડે તમારું ને સરનું સાથે જ લેક્ચર આપણેે ગોઠવી દઈશું એટલે તમે બંને જાશો એટલે સાતમા ધોરણ માં કઈ નુકસાન ના થાય વિદ્યાર્થીઓને ભણવાની બાબતમાં.
હમ બરાબર છે.
હા.
એટલે તમે હમણાં સમય પત્રક બનાવતા હતા.? અમે જયારે પ્રેક્ટિસ અમે જારે પ્રેક્ટિસ કરવાવા ગયેલા ત્યારે.?
હા હા ત્યારે સમય પત્રક જ બનાવતી હતી. કારણ કે દરરોજ ના આપણેે